હલો
જય શ્રી કૃષ્ણ ભાઈ કે એકદમ મજામાં અમા તો મસ્ત મજામાં પણ બધું ચાલ્યા કરે છે અને અમાં તો વેકેશન છે અ બધું સોશિયલ મીડિયા ન બધું વધારે ઉપયોગ કરી રહ્યો છું તમારે કેમ છે બધું ઘરે બધા સારા છે ને
હા અમારા ઘરે બધા સારા છે ને હમણાં તો અમે પણ જે વેકેશન ચાલી રહ્યું છ એટલે કંટાળી ગું છું એટલે ઘણું લાંબુ વેકેશન ચાલી રહ્યું છે એટલે તો વેકેશનમાં તો મેં તો મોસ્ટલી હવે તો ગરમીનું સિઝન ચાલી રહ્યું એટલે પાંચ છ દિવસ ફરવા ગયેલો હતો અને વોટરવર્કમાં મજા માંડી હતી અને પછી તો ઘરે જ છું અનેમે જાણો છો કે ઘરે તો આપણેે આમ તો એમને એમ તો નથી બેસી રહી એટલે આપણે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીએ જ છીએ એટલે કે અ સોશિયલ મીડિયા એટલું પાવરફુલ બની ગયું છે અને સોશિયલ મીડિયા પર આપણને ઘણી બધી બાબતો જોવા મળી રહી છે અને આજ આજકાલના આધુનિકમાં મોબાઈલ એટલું સારું સાધન બની ગયું છે બધા માટે કે બધાને મોબાઈલ વગર ચાલી જ નથી શકતું કારણ કે મોબાઈલ જો બધા પર ની હશે તો એક ટાઈમ પર એ ચાલે જ નહી કારણ કે એક ટાઈમ પર એ લોકો ખાવાનું છોડી દે પરંતુ મોબાઈલ વાપ વાપરવાનું નહીં છોડ કારણ કે આજના આધુનિક વાળા જે બાળકો છે. તે લોકોને તો મોબાઈલ એ સારી વસ્તુ હમણાથી આપવું જોઈ જરૂર નથી કારણ કે હમણાથી એ લોકોને મોબાઈલ ને આપણે લાલ આદત આપી દેસું તો પછી એ લોકોને મોબાઈલ જ માગીયા કરશે આ એટલે કે આખો દિવસમાં એ લોકો મોબાઈલને આ લાલચ એ લોકોને કયારે મળશે ક્યારે મળશે એમ કરને મોબાઈલ યુઝ કરીયા જ કરશે ને પછી એ લોકો માન છે જ નહી એમ એટલે કે આપણે આધુનિક વાળા જે સંસ એટલે કે બાળકો છે હમણાં ના તે લોકોને યોગ્ય રીતે સમજાવવું જોઈએ અને યોગ્ય રીતે ફોન ક્યારે આપવો જોઈએ ક્યારે નહીં આપવો જોઈએ તે લોકો માતા પિતાએ સમજવું જોઈએ કારણ કે મોબાઈલ સારી વસ્તુ છે પરંતુ એ લોકો હમણા જે યુઝ કરે છે તે લોકો માત્ર યુટ્યુબ છે ઘણી બધી પ્રકારના કાર્ટૂન હોય છે તે અમણાથી નાના નાના બાળકોને આપણે બતાવી દેશું એટલે કે એ લોકોને આંખ પર શું અર અસર પડશે એમ એટલે કે નાના નાના બાળકોને પણ હવે જે માતા પિતા તે લોકો આપી દે છે કારણ કે ફોન લઈને બેસી રહીને એ લોકોને કામ કરવામાં એટલે કે તકલીફ નહી પહોંચાડે એવું એ લોકો માને છે એમ એટલે યોગ્ય ફોનમાં જોઈને બેસી રહે એવું નહીં એમ કારણકે જે હમણાં ના બાળકો છે તે યોગ્ય રમતા પણ નથી ધુળમાં ને એવું અને યોગ્ય પ્રકારની એક્ટિવિટી બી નથી કરતા આમ અને ફોનમાં જ બેસી રહે અને ફોનમાં જ જોયા કરે છે અને ખાઈ પણ નથી સરખું એવું કરે છે એટલે કે એવું ધ્યાન રાખુબ જરૂરી છે કારણ કે અમણાથી એ લોકોને આવો ફોન આપણે આવો આદત આપી દેસું તો પછી આગળ જતા તમને તકલીફ થવાની જ છે એ લોકો એ નથી માનતા માતા પિતા અને માતા પિતા બી સમજો સો સમજવું જોઈએ કે આજકાલના જે એટલે એ લોકોના જે બાળકો છે તે એ લોકોને યોગ્ય રીતે આવી શિક્ષા આપવી જોઈએ અને યોગ્ય રીતે એ લોકોને પણ માટે મૂકવું જોઈએ અને ક્યારે ફોન આપણને ક્યારે ફોન નહી આપડેય એ લોકોને યોગ્ય પેલુ હોવી જોઈએ મારે તો એજ કેવુ છે કે મોબાઈલ તો સારી વસ્તુ છે પરંતુ યોગ્ય રીતે એ લોકોને ક્યારે આપવો જોઈએ બાળકોને તે એ લોકો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે મેં પણ યુઝ કરું છું પણ મે તો યોગ્ય રીતે યુઝ કરું છું એટલે કે ફોન પર વધારે બોહ સમય નથી વિતાવતો અને મોસ્ટલી એમ તો જે કામ હોય છે મને ત્યારે જ મેં યુઝ કરું છું અને સારી રીતે યુઝ કરું છું એટલે મને ફોન તો સ્ટડીમાં કે પછી અન્ય પ્રકારની પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરવામાં કે પછી ઘરે કોઈ પછી પ્રકારની રેસીપી બનાવવામાં ત્યારે મને ખૂબ સારી રીતે કામ કરે છે એટલે કામ આવે છે કારણ કે મોબાઈલ પર આપણને ઘણી બધી પ્રકારની આપણને જે પણ આપણે જે જોઈએ છે આપણને ઓનલાઈન સર્ચ માટે કોઈ પણ સ્ટડી માટે કોઈ પણ સબ્જેક્ટમાં આપણને કોઈ લખાણ જોઈએ છે કોઈ આપણને વાચો વાંચન માટે પુસ્તક જોઈએ છે આપણે ઓનલાઈન જોઈ શકીએ છે અને આપણને સારું આપણને રૂમ મળી જાય છે મટીરિયલ એટલે કે મોબાઈલ સારી વસ્તુ છે અને ખુબ આપણને કામ પણ આવે છે કારણ કે મને તો મોબાઈલ ખુબ ગમે છે અને યોગ્ય રીતે મેં મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરું છું અને સોશિયલ મીડિયા પણ અમણાતો ખુબ પાવરફુલ બની ગયું છે જેના કારણે આપણે સોશિયલ મીડિયાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છે કારણ કે ઘણા બધા યુટ્યુબર્સ હોય છે તે પણ હવે સોશિયલ મીડિયાથી પૈસા સારી રીતે કમાય છે અને ઘણા બધા પૈસા કમાય છે કારણ કે એ લોકોના વ્યૂ પ્રમાણે એ લોકોને પૈસા મલતા હોય છે અને સબસ્ક્રાઈબ પણ સબસ્ક્રાઈબર પણ ઘણા હોવા જોઈએ તમારે શું માનવું છે આ મોબાઈલ અને સોશિયલ મીડિયા જે આવી રહ્યું છે અમણે તે આજકાલના જે આધુનિક વાળા બાળકો લોકોને તો આવી રીતે યુઝ કરવું જ જોઈએ જ ને કારણ કે હમણા આપડે આ યુઝ કરોશું તો પહી એ લોકોને તકલીફ થવાની છે એટલે કે યોગ્ય પ્રમાણે એ લોકોને યુઝ કરવો જ જોઈએ અને સોશિયલ મીડિયા તમે તો આમ તો વાપરતા હશો તમે પણ યુઝ કરેલું જ હશે શુ તમે યુટ્યુબ પર કઈ આવા કોઈ વિડીયો પોસ્ટ કરેલા
હા ભાઈ યુટ્યુબ પર ને એવું બધું મતલબ અમે ખુબ જ વધારે એવુ આગળ એક્ટિવ હતો પરંતુ પછી શું થયું કે મતલબ યુટ્યુબમાં તમને ખબર છે કે ઘણા વર્ષો સુધી લાગી રહેવું પડે છે અને ત્યારે જ આપડે મતલબમાં મેર પડે છે અને જો આપડે હમણાંથી અ જો આપડે ન લાગી લાગી રહુ છું અને એકદમ ફૂલ એકદમ કન્સિસ્ટન્સીથી કામ કરીશું તો જ આપણે આગળી વધી શકીએ છીએ કારણ કે યુટ્યુબ એવું પ્લેટફોર્મ છે કે તેમાં આપણે મતલબમાં કન્સિસ્ટન્સી ખૂબ જ વધારે જરૂર છે અને રોજના વિડીયોઝ અપલોડ પણ કરવું જ પડે છે અને એકદમ રોજના થોડું થોડું બેટર થવું પડે છે. તો મતલબ એટલો ટાઈમ આપડી પર હોવો જોઈએ અને એટલો ટાઈમ આપણે કાઢવો થોડું મુશ્કેલ હોવાથી મતલબ હમણાં તો મે યુટ્યુબ ક્લિક ત કરી દીધું છે અને હમણાં યુઝ નથી કરતો એટલે કે મતલબ યુઝ કરું છું જોવા માટે પરંતુ વિડીયોઝને અપલોડ ખુબ જ ઓછા કરું છું કારણ કે ટાઈમ જ ન મળે અને પરંતુ મતલબમાં આપણે યુટ્યુબ પર આગળી વધી શકીએ તો આપણે ખૂબ જ વધારે એવું સારું પડી શકે કારણ કે યુટ્યુબ પસેથી આપણને ડોલર્સમાં અ અર્નિંગ થઈ જાય છે અને જો આપણે ચેનલ મોનિટાઈઝ કરાવી દઈએ તો આપણને ખૂબ જ એવા સારા પૈસા મળી શકે છે. ત કારણ કે મે કેટલાક યુટ્યુબર્સ લોકોને જોયા જો તે લોકો ખુબ જ વધારે સારા પૈસા કમાયા કરે છે ઘરે બેસીને વિડીયો બનાવીને તો તેમની મતલબમાં આપણે હમણાં જોઈને કહી શકીએ કે એ લોકો ખુબ જ ઓછી મહેનત કરીને પૈસા કમાય છે પરંતુ આપણે તેના પાછળની મહેનત નથી જોતા જયારે તેમને એક પણ રૂપિયા ન મલેલો હતો તો પણ તેઓ મતલબ રોજના કંસિસ્ટનસી થી વિડીયો અપલોડ કરતા હતા અને ત્યારે મતલબમા તે લોકોને કંટળ પણ આવતો હતો તો પણ તે લોકો વિડીયો અપલોડ કરતા હતા તો મતલબ એટલી કન્સિસ્ટનસી આપડામાં હશે તો આપણે પણ વી આપણે પણ અ મતલબમા વાયરલ થઈ જશુ અને આપણા વિડીયોઝ પણ વાયરલ થવા લાગી જશે અને પૈસા આપણે પણ કમાઈ શકીશું પરંતુ આપણે મતલબમાં એટલા કન્સિસ્ટન્સીથી વિડીયો ના અપલોડ કરી શકીએ એટલા આપણે પાછળી પડી ગયા છે જો આપણે તેમાં આગળ વધવું હોય તો આપણે કન્સિસ્ટન્સીથી વિડિયો અપલોડ કરવું પડશે.
હા તમારી વાત એકદમ સાચી છે એટલે કે એજ કે આવા યુટ્યુબર્સ ઘણા બધા મેં જોયા છે તે લોકે બે વર્ષની કડી મહેનત પછી એ લોકોના વ્યુ ગયા અને પછી એ લોકોના સબ્સ્ક્રાઇબ વધ્યા છે અને પછી એ લોકોની આખી જિંદગી બદલાઈ ગઈ છે એમ એટલે કે સોશિયલ મીડિયા ખુબ પાવરફુલ છે અને એનો ઉપયોગ સારી રીતે આપણે કરવો જોઈએ એ જ મારે તો માનુંવું છે કારણ કે અવે તો મોબાઈલ અને સોશિયલ મીડિયા એટલું પાવરફુલ બની ગયું છે ને ઘણા બધા લોકો યુઝ પણ કરે છે અને અમારા ગામના ઘણા બધા એવા બ્લોગર પણ છે ને અમણાથી બધા પો મૂક્યા કરે છે રીલ્સ એટલે કે ઇન્સ્ટાગ્રામ પર છે પહી યુટ્યુબ પર છે ને પોતાની આખા જે અમ જે ડી એમ ફોટા જીવનત એટલે કે જે આખા દિવાની આખ જે આખા દિવસની જે પણ એ લોકો પોતાની પ્રવૃત્તિ કરે છે તે લોકો મોબાઈલમાં દર્શાવે છે અને યોગ્ય રીતે એ લોકો એડિટ કરીને એ લોકો પોસ્ટ મૂકે છે એ તમે જોયું છે પરંતુ હવે તેજ છે પરંતુ હવે તમે જાણો છો કે મોબાઈલ એટલું પ્રાવલફુલ પણ બની ગયું છે કારણ કે મોબાઈલથી એ આપણને ઘણી બધી સુવિધા તો મળી ગઈ છે કારણ કે મોબાઈલમાં તમે જાણો છો કે આપણે ફોટા ક્લિક કરી શકીએ છીએ આપણે યોગ્ય રીતે વાત કરી શકીએ છીએ આપણે વિડિયો પર વાત વિડિયો કોલ પર વાત કરી શકીએ છે આમને સામને એવું બધા પ્રકારની કરી શકીએ છીએ એટલે કે આપણેે ધ્યાન રાખ ખોજ એક આપણે મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અને ઓછો ઉપયોગ કરવો જોઈએ આપણે વધારેમાં વધારે આપણે સ્ટડી માટે યુઝ કરે તો આપણા માટે સારું છે કારણ કે મોબાઈલ એ એટલી બધી એમ મોબાઈલ પર આપણને ઘણી બધી પ્રકારના મટીરિયલ મલી જાય છે અને તમે જાણો છો કે મોબાઈલ પર આપણને જે આપણે મૂવી જોવાની હોય છે તે પણ આપણને મળી જાય છે. છે કારણ કે મોટિવેશનલ વાળી મૂવી સીરીઝ એ ઘણા બધા પ્રકારની આપણને ત્યાં પણ પિક્ચર હોય છે પહી ઘણી બધી પ્રકારની આપણને જે વેબસાાઈટ હોય છે તેના પરથી આપણને મળી જાય છે પરંતુ તમે એ પણ જાણ્યું હશે કે મોબાઈલના ગેરફાયદા પણ હોય છે એટલે કે મોબાઈલ આપણે સારી રીતે વાપરશો તો આપણા માટે સારું જ છે પરંતુ આપણે ખોટી રીતે વાપરશું તો પછી આપણા માટે ખોટું જ છે કારણ કે મેં એ પણ જોયું છે કે સોશિયલ મીડિયા પર હવે આ વાયરલ આવે ઘણી વિડિયો પણ આવેલી કે મોબાઈલમાં તમે જાણો છો કે આપણને ઘણી બધી પ્રકારની વિવિધ પ્રકારની ગેમ આવે છે જેમકે ફ્રી ફાયર છે પબજી છે તે બધા આજકાલના જે ના દસમાં એટલે કે નવ દસ વાળા એ કે મોસ્ટલી પાંચ છ છઠ્ઠા મા ભણતા બાળકો તે એ લોકો ખુબ રમે છે અને આજકાલના જે આધુનિક એવા બાળકો છે તે લોકોને અમરાથી જ ફોન આપી દે છે અને પછી એ લોકો ફોનમાં જ લાગી રે છે અને એ આવી બધી ગેમ રમે છે અને એ લોકોના માથા ઉપર એ ચડી જાય છે ક્યારે એ ગેમ રમશે ને ક્યારે ગેમ ની રમશે તે એ લોકોને મનમાં ચાલીયા કરે છે અને આખો દિવસ ફોનમાં એ લોકો વિતાવે છે ને વેકેશની લોકો રાહ જોયા કરે છે કે આપડે ક્યારે ગેમ રમશું ને આખો દિવસ એમા જ લાગી જાય છે અને એમાં બધી પૈસા સા એ લોકો ખૂબ નાખી દે છે પોતાના એવું બધું કરે છે એટલે ઘણી બધી પ્રકારની એક્ટિવિટી કરી નાખે છે અને પછી એ લોકોને એમ એમ કે પછી એ લોકોને રાતના પણ ઊંઘ નથી આવે રાતના પાંચ છ વાગ્યા સુધી રમ્યા કરે છે એવું પણ થાય છે એટલે કે આવું બધુંથી દૂર રહેવું જોઈએ અને આજકાલના આજ આજ કાલના જે પેઢી છે તે લોકને યોગ્ય રીતે શીખવવું ખુબ જરૂરી છે કારણ કે આવા જ આપડે આવું કરશું તો પછી આગળ જતા એ લોકોને તબલીફ થવાની જ છે તમારે શું કેવું છે આ બાબતે એટલે કે બાળકોને આ ફોન આપવો જોઈએ પરંતુ એટલે કેવું છે તે લોકોને સારા માટે આપવું જોઈએ એજ ને
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે કારણ કે આપડે હમણાં જો બાળકોને ફોન આપી દઈશું તો એ લોકોનુ દિમાગ ખુબ જ નાનું હોય છે અને એ લોકોને નાના દિમાગમાં આપણે જે મતલબમાં ફોન નેવું આપીશું તે ચાલી જશે જે જેથી કરીને આપડે જ કેટલા પણ આમ બાયળક નાનો બાળક હેરાન કર્યો પરંતુ તેઓને ફોન ના આપ જોઈએ અને જો મતલબમા ત્રણ ચાર વર્ષના બાળકો થઈ ગયા ત્યાં સુધી તે ઓને સ્ક્રીન આપી જ ન જોઈએ કારણ કે જો તે લોકો મતલબમા આળા વિડીયો જોઈ તો પણ ટોટો ચાલી જાય છે પરંતુ તે લોકો શોર્ટ વિડીયો જોવા લાગી ગયા તો તે લોકો દિમાગ ખુબ જ વધારે કમજોર થઈ શકે છે કારણ કે જો આપણે આ માટે સો વિડીયો જોવા લાગીએ આપણને લોંગ વિડીયો જોવાનો જરાક પણ ના ગમે કારણ કે થોડીક વાર પણ આપણે મતલબમા આપણુ ધ્યાન એમ તેમ આપણે સોર્ટ વિડીયો જોવા લાગી રહી યે હું તો કેટલીક વાર એ મુવી જોવા ગયો ને તો ત્યારે પણ બધાને એવું જ જોયું છે કે મતલબમા ત્યાં મતલબમા થોડીક પણ મતલબમા બોરિંગ સીન આવે એટલે એ લોકો ફોનમાં લાગી જતા હોય છે અને એવું બધું કરતા જે મતલબ આપડે થિયેટરમાં મુવી જોયા ત્યારે પણ લોકોએ બધું કરતા હોય જેથી કરીને આ વસ્તુ શોર્ટ વિડયો ના કારણે થયુ છે શોર્ટ વિડીયો મતલબમાં ન આવેલા હતા ને તો મતલબમા પોતાનો સ્ક્રીન ટાઈમ બધાનો ઓછો હોત તે અને મતલબમા આડા વિડીયો એ બધાને જોવાના પ્રસંદ થશે કારણ કે જો આપણે શોર્ટ વિડીયો જોતા રહીશું તો આપણુ દિમાગનુ જે ટાઈમિંગ છે એ ખુબ ઓછો તો એ માણસો આપડે મતલબમા કોઈ વસ્તુમાં વધારે ટાઈમ ન આપી શકીએ કારણ કે પહેલા આપણે ખુબ જ સારી રીતના મુવી નેવુ જોઈ શકતા હતા અને એકદમ દીપથી બધુ જોઈ સકતા હતા પરંતુ હવે આપણને થોડો પણ કંટળો આવે એટલે આપણે સોર્ટ વિડીયો જોવા લાગી જાય છે અને સોર્ટ વિડીયો એ શું પંદર સેકન્ડના જ હોય છે ને પંદર સેકન્ડ હોય બધી વસ્તુ બતાવી દેતા હોય અને જેથી કરીને આપણે મતલબ પંદર પંદર સેકન્ડની વસ્તુ જોવાનો આપણને આદત પડી ગઈ છે તો આપણે મતલબ મુવીને ઉજવાનો પણ અમુક દાળે કંટાળો આવી જાય કારણ કે આપણે પંદર સેકન્ડની વસ્તુઓને બધું જોય એટલે મતલબમા આપણે આપવાને એવું બધું થાય જાય તો નાના છોકરા પર શું પ્રભાવ પડી શકે જેથી કરી નાના છોકરાઓને આપણે હમણાંથી એવું ના આપવું જોઈએ અને આપે તો મતલબમાં દસ પંદર મિનિટ સુધી આપવું જોઈએ અને તે ડી આ લોનગ ફોર્મ ને બધુ કરવી જોઈએ જેથી કરીને તેઓની દિમાગમાં કોઈપણ અસર ના થાય
હા તમારી એકદમ સાચી છે એટલે કે મોબાઈલ અને સોશિયલ મીડિયા આપણે યોગ્ય રીતે યુઝ કરવો જોઈએ અને નાના બાળકોને અમણાથી જ્ઞાન જ્ઞાન આપવું જોઈએ અને અમણાથી નાવાના માટે પેટી સમજવું જોઈએ એટલે કે મોબાઈલ ક્યારે આપવો જોઈએ અને ક્યારે ન આપવો જોઈએ સારું મળીએ પાછા આપણે હવે તો ઘણી બધી મોબાઈલ અને સોશિયલ મીડિયા વિશે પાછી નવી નવી વાતચીત આવશે તેના હિસાબ આપણે વાતચીત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ.